અવાજ આરી હે?
હા અવાજ આવે છે. કેમ છો? હલો. હેલો, કેમ છો? અવાજ આવે છે? હા, અવાજ આવે છે તમારી. મજામાં છો? સરસ, સારું. તો આજે આપણે સંગીત અને હા. સંગીત ઉપર વાત કરશું. સંગીત અને હલો. સંગીત અને મન છે ને, સંગીત આપણા જીવનનું એક મહત્ ત્વપૂર્ણ ભાગ છે. દુનિયા કદાચ કોઈ એવી વ્યક્તિ હોય જે પસંદ ન કરતું હોય સંગીતને પણ આ મનોરંજન સાધન નથી. પણ ગમે તી શરીરને આપણે કંઈ પણ કેવું તો મન શાંત કરવું હોય. તો આપણે સંગીત હોય તો આપણે દુઃખી હોઈ તો બી પણ આપણે તણાવમાં હોઈ, સંગીત સારું છે એમ. સંગીતની અસર આપણા મન ઉપર સારી હોય. સંગીત સાંભળવું આપને, હા. તણાવમાંથી મુક્ત કરે છે, જેમ કે આપણે કંઈ. દુઃખી હોઈએ તો આપડે સારા સારા સંગીત સાંભળીએ. તો આપને અંદરથી સારું ફીલ આપડે સારું લાગે, સાનું-સારું અનુભવ કરીએ.
હા. હા મને સંગીત ખૂબ ગમે છે સંગીતથી મનને શાં તિ મલે છે ને સંગીતથી શાંતિ મલે છે સંગીત ખૂબ હા તને કેના તને કેવા પ્રકારનું સંગી ત વધાર ગમે છે.
જેમ કે આપડે લગન પ્રસંગમાં જે સંગીત વાગે રાતે દાંડિયા રાશમા એ વધારે સારું લાગે નાચવાનું મન થાય.
હા મને ભજન, લોકગીત અને સુગમ સંગીત ખુબ ગમે છે. ને તને શું છે.
મને હા, પ્રાર્થના છે. એવા જન્મ દિવસની ઉજવણીઓ હોય ત્યારે ઘણા બધા એવા સારા-સારા સંગીત હોય એ મને ગમે છે, મ્યુઝિક મને ગમે.
હમ્મ. ગરબા ગુજરા ઓળખ છે ગરબા રમે છે.
હા એ વાત સાચી છે તમારી બહુ બધા આનંદથી ગરબા રમે. કેમ કે એમાં ગરબામાં સંગી ત જ એટલા મસ્ત હોય, ગીત એટલા મસ્ત હોય તો બધાને આમ મજા આવે નાચવાન મન મૂકીન બધા નાચતા હોય.
હમ્મ ગરબા તને છે.
હા, આવડે છે મને ગરબા ગાતા.
ના કાર્યક્રમમાં હું ગીત ગાઉ છું હા.
હે.
માં હુ ગીત ગાઉ છું.
સારું કેવાય તમે ગીત ગાવો છો વાહ.
બઉ સાંભળીન ખુશી થઈ હા.
હા તો કોઈ યંત્ર વગાડે. છે હાર્મોનિયમ શીશું છું.
હા, એ વાત બી સાચી છે કે ઘણા બધા લોકો એ સંગીતથી આપને શાંતિ મળે છે અંદર મગજમાં શાં તિ મળે છે પછી આમ હોય કાઈક ખુશીનો આપડે પ્રસંગ હોય. તો આપડે એ સંગીત વગાડીએ તો એ આનંદ વધારે વધી જાય એમ.
સંગીત મન પ્રસન્ન થાય છે અને છે.
હા, આપણે કોઈનો બર્થડે હોય જન્મદિવસ હોય. તો જન્મ દિવસમાં આપણેે અ હેપ્પી બર્થ ડે નું ગીત ના વગાડીએ. તો કેવું અધૂરું અધૂરું લાગે એમ. જન્મ દિવસ હોય કે લગ્ન પ્રસંગ હોય કઈ સારો પ્રસંગ હોય તો આપડે ગીત નો વગાડીએ તો ખાલી ખાલી લાગે એમ. કાઈ પ્રસંગ હોય જ નઈ ઘરમાં એવું લાગે.
તમારો પ્રિય ગાયક કોણ છે? હલો.
હલો, હા.
હલો, હા. તમારો પ્રિય ગાયક કોણ છે? અચ્છા.
હેમંત ચૌહાણ.
હા, મને ગુજરાતી લોકગીત ગાતા કલાકાર ગમ છે
હા, સારુ સારુ જાણીને ખુશ થઈ.
સંગીત જીવનમાં આનંદમય બનાવે છે.
હા, ઘણા બધાઓ ગીત એવા હોય છે ઘણી વખતે આપને એ સાંભળી નેજ આમ અંદર થી ઉત્સાહ વધી જાય છે. ભજન, પ્રાર્થના એ બી આપને શા સાંભળીએ તો મનને શાંતિ મળે. હા, અવાજ આવે છે. મારો અવાજ આવે છે?
હેલો, શાળાના